હલો.
હલો કેમ છો
બસ મજામાં મજામાં.
હમ. કેવું છે મજામાં છે ને બધા.
હા બધા મજામાંજા.
આપણે પરિવાર અને સંબંધો વિશે વાત કરીશું.
સારું ચાલુ કરીએ.
પરિવારમાં પહેલાના જમાનામાં. પરિવાર એટલે બહુજ મોટું કુટુંબ ગણાતું હવે. હવે જયારે આ જમાનામાં પરિવાર એટલે એકદમ નાનો થતો ચાલ્યો. પહેલા એક પરિવારમાં લગભગ પંદર વીસ જણ માણસો હતા. અને ધીરે ધીરે ધીરે ધીરે હવે બધું. ધીરે ધીરે બધું હવે ઓછું થતું જાય છે અને હવે અમે બેને અમારા બેએ રીતે ચારજ જણનો પરિવાર હોય છે મોટે ભાગે.
સાચી વાત છે પહેલાના જમાનામાં તો ઘણા બધા ભાઈ બહેનો હ હતા જેમ કે દાદા લોકો હતા તો એ લોકો છ ભાઈ હતા. પછી શું કે એમના આ બાજુ મારા મમ્મી ના પપ્પા છે. એક કો પાંચ ભાઈ હતા, અને એમના બીજા ત્રણ બેન પણ હતા એટલે ઘણો મોટો પરિવાર હતો પણ હવે ઘણા નાના પરિવાર થતા ચાલ્યા.
બરાબર. હવે મોટા પરિવારમાં કેવું એક મોટા જે હોય સ્વજન એ જ આખો પરિવાર સંભાળે. બધા જ બધા જ જે એમના છોકરાઓ હોય તે કમાયને પરિજે સ્વજનને આપ આપે એટલે એ જ પોતાની રીતે આખું હેન્ડલિંગ કરે.
બરાબર.
અને આખો પરિવાર એવી રીતે ચાલતો હતો કે કોઈને કોઈ મગજ મારી જ નહી હતી. બધા હળી-મળી ને રેય ખૂબ સારી રીતે બધા પોતાનું જીવન ચલાવતા હતા.
હમ્મ.
ને અત્યારે તો કેવું હું જ ચલવું, હું જ કરીશ. તમારે કોઈએ વચ્ચે આવવાનું નહીં, હું મારી રીતે મારું ઘર મારી રીતે જ ચલવીશ. આ રીતની બધી પ્રથા હવે તો થઈ ગઈ.
સાચ
તમાર તમારું પરિવાર વિશે શું કેવું છે?
હવે પરિવારમાં વસ્તુઓ એટલે બદલાઈ રહી છે કારણ કે આ જ માનામાં કેવું છે કે કમાવાવાળા વધતા જ ચાયલા. કારણકે એક પરિવારમાં એક જણ કમાતું હોય તો એનાથી હવે ઘર ચાલી શકે એમ નથી. કારણ કે ઘરની વસ્તુઓ વધતી જાય છે, બધાની માંગ વધતી જાય છે. એટલે બધાની જરૂરિયાતો જે રીતે વધે છે અને મોંઘવારી પણ વધે છે સાથ સાથે. એટલે પગાર એ એક જણ નો પૂરતો થઈ રહેતો નથી એટલે બે થી ત્રણ જણ કમાવા વાળા હોય તો જે કમાતું હોય તો એને એવું લાગે કે મારી રીતે ઘર ચાલવું જોઈ. એટલા માટે આવું થઈ રહ્યું છે કે બે થી ત્રણ જણ કમાતા હોય તો બધાને એવું જ લાગે કે ભાઈ હું પૈસા આપું છું તો પછી મારી રીતે ચાલવું જોઈએ. એ રીતે થઈ રહ્યું છે હમણા.
પહેલા પચીસ માણસોનું ખાવાનું એક સાથે બનતું હતું. અને બધા જ ઘરની વોવો પેકી મળીને રસોઈ બનાવતા અને પંગજ પાડીને લગ્નમાં જેવી રીતે જમાડે એવી રીતે બધાને પ્રેમથી જમાડતા હતા તા અને ખૂબ ખૂબ મજા આવતી એ પરિવારમાં. મારો પણ એવો જ પરિવાર હતો અને ઘણી બધી મજા કયરી છે પરિવારમાં. એક બીજા હાથે એટલો સંપ હોય ને છોકરાઓ પણ એટલા બધા હોય કે રમવાની પણ મજા આવે બહાર રમવા જવાની આપણને જરૂર જ નહી પડતી તી. હસી ખુશી થી બધા ભેગા મળીને સૌ રહ
હા મુખ્ય વસ્તુ હવે પરિવાર નું એવું થઈ રહ્યું છે કે પહેલાના જમાનામાં જે મોટા પરિવાર હતા તો એમાં શું છે કે મોટા ભાઈ બહેન હો ય નાના ભાઈ બહેન હોય ને એમાં બી એવું નહી હતું કે ભાઈ સગા ભાઈ બેનને માસી ના છોકરા કઈ કાકાના છો છોકરા અલગ હોય બધા ભાઈ બે ના જતા તો પહેલાના સમયમાં કેવું હતું કે જે મો ટા છોકરાઓ હોય. તે આગળ ભણતા જાય અને પાછળના છોકરાઓને એમના ચોપડા પણ મળતા જાય એટલે પેલા ચોપડાઓ હોય કે રમકડા હોય કે બધી વસ્ત તુ નો ખર્ચ છે એ એટલો ઓછો રહેતો હતો કે બીજી બધી વસ્તુઓ કે ખાવાની વસ્તુઓમાં કોઈ કસર કરતું નહી હતું પણ આજના જમાનામાં એવું થયું ગ્યું છે કે બધા અલગ અલગ ત્રણ ચાર જણ નું કુટુંબ હોય છે અને ત્રણ ચાર જણ ના કુટુંબમાં એજ વસ્તુ છે કે પછી આપણેે વસ્તુઓ લિમિટેડ લાવી શકીએ પણ ચોપડામાં તો એવો ના કરી શકીએ. ચોપડાઓ તો આપડે બધા લાવવા જ પડે. જેમ ધોરણ બદલાય તેમ નવા ચોપડા લાવવા પડે અને હવે તો શું છે કે અભ્યાસક્રમ પણ વારે વારે બદલાયા કરે છે. અને બધા પહેલાના વખતમાં કેવું હતું કે ખેતી વાળું જો કુટુંબ હોય. તો ખેતી એ કોઈને શીખવાડવી ના પડે. પપ્પા હોય તો એની સાથે જે સૌથી મોટા છોકરા હોય. તો એ પપ્પા ને જોઈને શીખે અને મોટા છોકરાને જોઈને નાના છોકરા શીખે એટલે પરિવાર નો જે ધંધો હતો એ તો બધા શીખતા જ હતા પણ એની સાથે બહારનું કોઈ કામ હોય કા તો ભણવાની સાથે જે આગળ વધતા હોય એ પણ કામ આવડતું હોય એટલે આમાં શું થતું કે બે કામ એક સાથે પણ થાય આ સિવાય જે મુખ્ય કામ કરવા વાળા હોય એને પણ મદદ કરી શકાય એટલે બધી રીતે ફાયદો રહેતો હતો અને બી જી વસ્તુ એ કે કપડાં ને બાબતમાં પણ એવું જ છે કે મોટા ભાઈ બહેન હોય તો એના ક પડા પણ આવી જ હતા અને આ સિવાય બધાને અલગ અલગ શીખવાડવાની જરૂરત નથી કે કેવી રીતે જીવવું જોઈએ. મોટા ભાઈને જોઈને નાના ભાઈ શીખે એને જોઈને એની બેન શીખે એને જોઈને એ ને બીજા ભાઈ બન શીખે એટલે કોઈને અ જે સંસ્કાર આપવાની જરૂરત હોય એ બધાને અલગ અલગ આપવાની જરૂરત નથી. અને ભણવામાં પણ જે બારમા સુધીનો અભ્યાસક્રમ હોય છે એ તો બધાનો સરખો જ હોય છે. હવેવે હમણાંનો સમય બદલાઈ ગયો છે તો દસમા સુધીનો બધાનો સરખો અભ્યાસક્રમ હોય છે. પણ દસમા સુધી તો કોઈને આપણેે ભણાવવાની જરૂરત ના હતી કે કોઈને ગાઈડન્સ આપ પાની પણબ કે આપણે કોઈને સમજાવવાની પણ જરૂરત હતી નહી. પણ હવે એનો સમય બદલાઈ ગયો છે અને કોઈ રીતના બે છોકરાઓ હોય ક્યાં તો એક છોકરાઓ હોય તો પછી એને એનું શું કેહેવાય કે સમજણ પણ હોતી નથી કે આપડે કેવી રીતે કોઈની સાથે વરતવું જઈએ અને મોટા માણસ સાથે કેવી રીતે વાત કરવી એ સંયુક્ત કુટુંબમાં થોડી મર્યાદા હોય કે જે આપણેે મોટા માણસ સાથે કેવી રીતે વાત કરવી કોને કઈ રીતે વાત કરું કઈ જગ્યાએ કયું વસ્તુ બોલવું એ બધું પેલા સમજવાની જરૂરત નય. પણ હમણાં ના સમય એવું થઈ ગયો છે કે બધાને બધું સમજાવવું ખુબ જરૂરી છે. કારણ કે ખુબ નાના પરિવાર માં રહેતા હોય અને મોટા પરિવાર વાળા સાથે વાત કરીએ. તો પછી એ વાતચીત જ એટલી બધી અઘરી થઈ જાય છે અને એના લીધે લોકો વે વાત કરતા પણ નથી એટલું એવું થઈ ગયું છે જવાનું.
પેલાના જમાનામાં દાદીમાં હોય અને એના પરિવારમાં નીચે બધી હોવો હોય એને કામ સોંપે એટલે બધા જ કામ કરી નાખે. કોઈ એમાં કોઈ અમે જવાબ નહી આપે કે ભાઈ હું નહી કરું. એટલે એકને જોઈને બીજી વવ ત્રીજી વવ બધા જ મર્યાદાનું પાલન કરતા હતા અને જે બા કે એક ઘરમાં ખાવાનું બનતું હો. એટલે સાસુની વાત બધી વહવો માનતી હતી જ્યારે જમાનો જેમ જેમ બદલાતો જાય હવે કોઈ કોઈને સાથે રહેવું ગમતું નથી સાસુ જો કે તો એને કટકટ કટકટ કરે છે એવું લાગ્યા કરે અને સાસુની કોઈ વાત અત્યારે કોઈ સાંભળવાત તૈયાર નથી બધાને હવે અલગ જ જ રહેવાનું જુએ છે અને શાંતિથી જ જીવવાનું જોઈએ.
એજ વસ્તુ છે કે બધા સાથે રહેતા નથી એના લીધે શું છે કે બધાને અલગ વસ્તુઓની જરૂરત છે અને બધા ની અલગ જરૂરિયાત હોય તો પછી એમાં બચત ની વસ્તુ કોઈ દસ આવતી નથી જો બધા સાથે રહેતા હોય તો ખાવાનો ખર્ચ અને કપડાનો ખર્ચ તો આપણે ઘટાડી જ શકીએ આ સિવાય સંયુક્ત હોય તો બધાને વાસણો નો ખર્ચ હોય ક્યા તો ઘરની જે વસ્તુઓ છે એ વાપરવાનો અથવા તો ઘરની વસ્તુઓને અલગ અલગ જરૂરિયાત પણ મટી જાય. તો એ બધો ખર્ચ પણ ઘણો બધો બચાવી શકાય છે. અને એની સાથે સાથે આપણે જે તમે મર્યાદા ની વાત કરી કે પરિવારમાં બધાને બધું શીખવાડવું પડે. એજ વસ્તુ છે કે પહેલા મોટો પરિવાર હતો તો જે હોય તે નાની વાવુ ને શીખવાડી દે. ને એના નાની બહુ ને શીખવાડી દે કે કેવી રીતે રવું જોઈએ. પણ હમણાં એક જ વું હોય. અને એક જ વહુને સમજાવવાનું હોય તો એને એક હોય એટલે પછી એને એટલે શું કેહેવાય સ્વતંત્રતા પણ ફીલ સ્વતંત્રતા પણ એને મહેસૂસ થઈ અને એ એવું વિચારે કે ભાઈ મારી રીતે જ થવું જોઈએ એ એવું એ રીતે ના વિચારે કે ભાઈ સાસુ મોટા છે તો સાસુની રીતે થવું જોઈએ. એજ વસ્તુ છે કે બધાને બધા વસ્તુ સમજાવાની ખૂબ જરૂરત પડે છે.
પહેલાના જમાનામાં કેવું છોકરાઓ બધા ઘણા બધા પરિવારમાં ભેગા ઘણા છોકરાઓ હોય. એટલે એકબીજા સાથે એટલું બધું રમે ને એ લોકો એટલે એ લોકોને મોબાઈલ ની પણ જરૂર નહી પડેમ. એટલે એ લોકોનું શરીર પણ એકદમ ફસાયેલું હોય. અને એકબીજા પ્રત્યે લાગણી પણ એકદમ સારી હોય. હવે તો નાનો છોકરો પણ હોય. ઘરમાં કોઈ હોય ની એટલે મોબાઈલ લઈને જ બેસી જાય અને આખું. એમાંને એમાં જ રચ્યો રે મોબાાઈલમાં જ.
સાચી વાત છે. મોબાઈલનું ચલણ તો આ જમાનામાં ઘણું વધતું જાય છે. અને સાથે રેતા નથી એટલે તો બહુ જ વધારે કે હમણાં તો અ માસીના છોકરા હોય કે કાકાના છોકરા હોય ભેગા થયા હોય તો પણ એ લોકો એકબીજા ને મોબાઈલ દ્વારા વધારે જાણતા હોય કે જે લોકો પોતે એકબીજાને એટલું જાણતા ના હોય જેટલું એકબીજાના મોબાઈલમાં ફોટા જોયા હોય અથવા તો બધાના ચિત્રો જોયા હોય એનાથી ખબર પડે કે લોકો શું કરે છે. પહેલાના જમાનામાં બધા અનુભવો થી બધી વસ્તુ જાણતા હતા કે આટલે ગયા હતા તો આ અનુભવ છે એટલે એ એ બધી વસ્તુ શું કેહેવાય કે એ એમના માટે એમનમ પૂરતી સીમિત હતી અને એ નવું વસ્તુ જાણવાની માટે એકદમ. ઉત્સુક હતા. હવે બધાની પાસે મોબાઈલ આવી ગયા છે તો બધા મોબાઈલમાં જોઈને જ વધારે શીખે છે લોક કો. પરિવારને પૂછતા નથી એને એના લીધે જે પરિવારની વસ્તુઓ જે ચાલતી હોય એ કોઈને ખબર હોતી નથી અને પછી એવું પણ બને કા કે આપણા માસીનો છોકરો કોઈ વસ્તુ કરતો હોય ને આપણને જ ના ખબર હોય એવું પણ થઈ શકે
બરાબર પેલા તો કઈક આમ કંઈક થાય એટલે એક એક જણ હોય ખબર પડે એટલે આખું પરિવાર એની પાછળ દોડી જતું તું અત્યારે તો એકલવાયુ જીવન એવું બની ગયું કે ઘરમાં કોઈને કંઈક થાય તો બાજુવાળાને પણ ખબર ની પડે કુટુંબ સુધી તો પહોંચવાની વાત ત જ ક્યાં આવે
એજ વસ્તુ છે અને હવેના જમાનામાં એવું થઇ ગયું છે કે ખબર લેવાનું વધારે ચલણ વધતું જાય છે. પહેલાના જમાનામાં બધા સાથે જ રેતા હતા તો કઈ પણ વસ્તુ થાય કે કોઈને મદદ હોય પૈસાની જરૂરત તો કોઈને કહેવાની જરૂરત ના પડે કારણ કે બધા સાથે રહેતા હોય તો બધા જાણતા હોય કે કોણ કેટલું કમાય છે. અને એ પ્રમાણે કોઈને જરૂરત હોય તો સામેથી મદદ કરતા હતા અને પહેલાના જમાનામાં એવું એવું હતું કે મમ્મી પપ્પાને પણ થોડુંક ભાગ આપવામાં આવતો ને થોડોક પોતાની પાસે રાખવામાં આવતો એટલે જેને જરૂરત હોય જે સમયે જેમ કે કે હમણાં મોટા ભાઈને જરૂરત છે તો મોટા ભાઈને આપે અને નાના ભાઈને જરૂરત હોય ત્યારે નાના ભાઈને અને એ નક્કી કરવાનું કામ મમ્મી પપ્પાનું થતું જયારે મમ્મી પપ્પા બધાને જોતા હોય અને એમના માટે બધા છોકરાઓ સરખા હોય તો એ જેને જે વખત તે મદદ કરવાની જરૂરત હોય તો એને આપતા હતા ને એનો કોઈ વિરોધ પણ ન કરતું હતું. કારણ કે એ બધાએ નિયમ હતો કે બધાએ પૈસા સા જમા કરીને મમ્મી પપ્પાને આપવાના અને મમ્મી પપ્પા જેને આપે કારણ કે જયારે જેને જરૂરત હોય એ છોકરાઓ તો એવું જ